હેલો.
હા શું કરો? હેલો.
હેલો.
હા મારો અવાજ આવે છે?
હા આવે છે આવે છે.
હા હા શું કરો જમી લી
હા, હા જમી લીધું.
હા હા, ક્યા છો તમે?
અત્યારે નવસારી આવેલા છે.
હા હા.
હમ્મ, તમે જમી લીધુ?
હા જમી લીધું બસ હવે હિંચકા ખાવા જઈએ.
હિચકા પ બેસ લા છે વરસાદ વાળું કેવું છે?
હમણા તો વરસાદ નથી પડતો પેલા બે ત્રણ દિવસ પહેલા બહુ વરસાદ પડી ગયો એમ.
હા, હા, હા નોકરી પર જાઓ છો ને?
નૌકરી તો હવે જોઈએ હવે બપોર પછી ટાઈમ મળે તો જાય એની તા એવું ચાલીયા કરે, હમ્મ.
ટ્રેન માં જાઉં છો કે ગાડી માં જાઉં છે?
હમને તો બસ માં જઉં છું. પાસ કઢાવેલો છે મારો બીલીમોરાથી, હમ્મ. બીલીમોરા થી વલસાડ બસ માં જાય છે.
હા.
એટલે સવારે તમારે કોલેજ જવાનું હોય છે જે ટાઈમ છે એનો છે ને સવારે આઠ થી બાર વાગે નો.
હા આઠ થી બાર વાગ્યા નો પછી શું કરો છો?
હવ પછી હવે ઘરે આવીને જમી ગમીને આરામ થી જઈએ છી
હા. બીલી મોરા જાઓ છો બપોર પછી? હા.
હમ્મ.
કઈ નઈ એમાં તો ગ્રાફિક ડી ઝાઇન નું છે કે ગ્રાફિક ડિઝાઇન, એમાં છે ને બેનર બને હા બેનર બને એમાં.
હા, હા, હા બેનર બને છે, હા.
હા હા બીજું ભી એમ બધું, હા હા દુકાનમાં જ છીએ.
હા હા હા તો થોડા ઘણા પૈસા આપતા હશે ને?
હા એટલે ચાલી જાય હવે આપડે તો હું ટાઈમપાસ કરવા જ જાય.
ઓકે ઓકે હા.
હમ્મ. કઈ ને એમ તો ઘણું બધું કામ કરીએ છે જેમ કે બેનર બનાવવાનું ફોટો ફ્રેમ બનાવીએ છે, બીલ બુક બનાવીએ છે એમજ કમ્પ્યુટર પર ડિઝાઇન પણ બનાવતા હોય છે. હમ્મ એટલે બેનર માં પણ અલગ અલગ અલગ ડિઝઇન આવ ફ્લેક્સ બેનર, સ્ટાર બેનર પછી વિનાયલ જે સ્ટ ઘર પર ચીપકાવનું હોય ને દિવાલ પર તે બી આવતું હોય છે.
બરાબર બરાબર, તો તે બેનર તમે દુકાને લગાવવા જ જતા હશો ને, બજારમાં?
હા જાયએ છે જાયએ છીએ, હા.
ઓકે ઓકે જાય છે ઓહ હો હો.
ઓર્ડર પ્રમાણે આવે તે પ્રમાણે જઈએ.
ઓર્ડર પ્રમાણે હ હા હા બરાબરરાબર
આમ તો હમણાં તો વલસાડ વાળું વાતાવરણ છે એટલે કામ થોડું ઓછું રહે છે.
આમ ઓછું રે છે વરસાદ વાળું છે ને એટલે ઓકે હમ્મ બરાબર છે.
પછી તો ગણપતિ અને નોટતા ચાલુ થશે ત્યારે ઘણા બધા ફેસ્ટિવલ હોય ને અત્યારે બેનરસ તો પો હમ્મ બે
હા હા હા બરાબર.
હમણાં તમે ફેમિલી સાથે આવ્યા છો?
હા, અત્યારે મેં ફેમિલી સાથે આવેયો છું નવસારી.
હા હા મારા મામા નું ઘરબી ત્યાંને અવસારી જ છે.
હા, નવસારી કઈ જગ્યા હોય?
એ મદ્રાસ તે પેલું છે ને મહેન્દ્રા બ્રધર્સ હા આ તેની સામે.
ઓકે ઓકે હા હા બરાબર.
હા.
હમ્મ અમારું જરા બજારમાં છે. હા રજા છે ને એટલે આવેલા છે.
હા, બરાબર છે. સારું કેવાય. બડિયાવાનું એમ.
ઓહ હા હા હા. બરાબર બીજું શું ચાલે? બસ
કઈ નહી આજે તો અહ રજા હતી મારી.
હા, આજે રજા હતી. સોમવારે રજા રહી છે?
હા, સોમવારે શું બિલ્ડિંગ વારામાં લાઈટ તો આપડે એ કઈ એના લીધે રજા રાખીએ છે હા.
બરાબર.
હમ
તમે કોલેજ થી કેટલા વાગે આવી ર છે દોઢ વાગે.
નાહી મારે કોલેજ છે ને સવારે મે અહંયાથી સાત પંદરની બસમાં બેું જે મને કોલેજ આઠ વાગે ઉપર દે તાય
હા
પછી ત્યાં કોલેજમાં છે ને બે લેક્ચર ચાલે
હા
બે બે કલાક ના
ઓકે ઓકે હા હા
કે આઠ થી દસ અને દસ થી બાર.
હમ્ હમ હમ
અને બાર વાગ્યા પછી અમે નીકળી આવીએએ એમ વેલા નીકળી આવ્યા બસ. પકડવાની છે એમ કરીને
હા હા.
એ ઘરે આવી જઈએે છીએ એમ
હા બરાબર કે પછી જમીને પછી જતા હશે.
હા જમીને પછી જઈએ છીએ.
હા બાઈક કેલી જટાશે ને બીલીમોરા તો
હા બાઈક જવે તો ચાર પાંચ કિલોમીટર છે.
ચાર પાંચ કિલોમીટર હશે હા ઓકે.
તમે પણ શું કરો હમણાં આજે રજા છે.
હા આજે આવી રહેલા ચાર પાંચ વાગે પછી અહ નવસારી આવેલા. તે કાલે રજા છે એટલે કાલે પછી બપોર પછી નીકળશુ. અત્યારે મે. ફેમિલી સાથે આવેલા છે ને હાલમાં અત્યારે મેં ટ્રેન માં નથી જતો તો અત્યારે જે ઈકો ગાડી માં જતાશે. એટલે જલ્દી આવી જવાઈ.
હા એટલે સારું કેવાય એમ વરસાદનું વાતાવરણ હોય ત્યારે આમ.
હમ હમ બરાબર.
એ તો મને ઘરે થી જ બેસા દેતા હશે ને.
હા ઘરે થી જ ગામ માંથી જ બેસી જવાનું
હા એટલે તમારે બહાર જવા બી નહી પડે બાઈક લઈને.
હમ હમ હ.
ધાગ ને બધા સારા
સારા છે સારા છે તમે બધા સારા છે ને આવો એક દિવસ ક્યારે
હ હા શું ન હવે તમારે નહી હવે કોલેજ બી ચાલુ થ ગ ઇ વેકેશન હતું ત્યારે થોડું ઘણો ટાઈમ હતો ત્યારે ફરી આવ્યા. હા તો કાલે તો પિક્ચર જોવા પણ ગયા હતા. જમાલપુર.
જમાલપુર પિક્ચર જોવા ગયેલા હતા.
હા. પિક્ચર તો બહુ જ મસ્ત એમ ફેમિલી સાથે જોવાઈ જેવું છે મસ્ત.
એવું છે હ ધમાલ ટુ.
ફોર ધમાલ ફોર
ધમાલ ફોર હા હા. નવુ નવુ રિલીસ્ટ એ હશે હા
તો દસ તારીખે જે રિલિસ્ટ તે દિવસે અમારી રજા હતી રવિવારે જો આવ્યા. એ છ છ થી નવ નો શો માં જોય. હા ભાઈ સાથે ગયા હતા.
ઓકે હા હ બરાબર.
છ થી નવ નો સો લીધો હતો.
છ થી નવ નો સો એટલે રાત્રે આવતા નવ સારા નવ થઈ જાય ઘર હમ બરાબર.
હવે તો પછી નવ થી બાર નુ હું તો બો જ
નવ થી બાર તો પછી રાતમાં એક વાગી જાય ઘરે આવતા તો પછી
હમ મસ્ત એમ કોમેડી હતું મુવી એ
હા હા હા.
પેલે શું ધમાલ હતું પિક્ચર પછી ધમાલ તું હતું પછી ટોટલ ધમાલ હતું હવે ધમાલ ફોર નીકળ્યું છે.
ઓકે ઓકે.
અને પિક્ચર ના એન્ડમાં ધમાલ સાઈ પણ એડ થયું છે.
એવું છે હ.
હા હ તે પણ હવે નેક્સ ઇયર માં થઈ જશે રિલીઝ તે પણ જોવા જ જોવાના છે એમ ક્યાં કરતા છે બધા.
હમ હમ હા હા.
નવસારીમાં પણ એક સિનેમા છે રાજહંસ સિનેમા.
રાજ હા સ છે
સારું જોવા મળે.
ત્યાં હમ ત્યાં પિક્ચર થયું પડ્યું હશે.
હા હા.
ઓકે. આવું એકાતસ ઘરે ફરવા માટે.
હા એ પછી તો અમારા મામાનું જ કરશે એટલે આવીશું.
હ તો સાટે સાટે આવી જજો. બરાબર.
હ તમારે શું છે કંમનીમાં કેવું ચાલે.
કંમની માં ચાલ્યા કરે છે.
હમ
ચાલ્યા કર છે કામકાજ.
હા હવે તો પછી દિવાળી આવશે એટલે રજા પણ પડશે કે.
રજા પણ પડશે તહેવારો ની રજા પડે છે.
હમ હમ
ચાર પાંચ દિવસ રજા પડ સે. બીજી મૂકી દઈ એટલે દસેક દિવસની રજા લઈ લઈએ.
હા હા સારું કેહેવાય એટલે તે. તહેવારોમાં બધા ફરી આવાય એમ.
ફળિઅવાય હા વેકેશનમાં ફળિઅવાય. હ
અમે પણ હવે જોઈએ હવે બે ત્રણ રજા મૂકી દઈશ ને પછી. થી બધાય ફરી આવીશ સગા- સંબંધી લોકોને મળીને
હા.
આવી જવાય એમ.
ઓકે.
શું કરો તમારે બધે કઈ છે કામકાજ બધું.
કામકાજ ચાલ્યા કરતે સારું છે.
હમ્ હમ હમણાં તો વરસાદ પડે એટલે થોડો ઘણા બહાર બી નહી નીકળાય.
હા બરાબર નહકળાય અત્યારે બે ત્રણ દિવસથી વરસાદ બને જ છે હમ.
તે આગળ જો વરસાદ પડ્યો હતો તેમાં તો બધાના રુવાટા ઉભા કરી ના. તે હતા અને નજીક. ના કામોમાં પાણી પણ ભરાઈ ગયેલા હતા.
હા હા હા. બરાબર.
તેમ ખૂબ જ. નુકસાન પણ થયું હતું સુરતમાં તો બધી દુકાનો પણ ડૂબી ગઈ હતી. તેમાં બે ત્રણ લાખ નું નુકસાન થયું હતું.
હમ હમ.
એ હવે પછી બીજા દિવસે પાણીનો નિકાલ થતોશે ને તેમાં બધા ફોન ને બધા સસ્તા ભાવે વેચી જતા હતા એ લોકો. જે બોરાઈ ગેલો હતા. દુકાન ડૂબી ગયેલી એટલે તે લોકોને તો ખોટ જ ગ‌ઇ છે. પરંતુ વધારે ખોટ ના જાય એ માટે લોકો નફામાં વેચી દેતા હોય છે. સસ્તા ભાવામાં.
બરાબર બરાબર.
તે બધી ઇન્સ્ટાગ્રામ પર રીલ આવ્યા કરતી હતી તે જોઈ હતી. હવે ન્યુઝપેપર માં પણ ઘણા અખબરો છપાઈ હતી. વૈસા જ ના તાર
હમ ઘણું નુકસાન થયું, બોમ્બેમાં પણ વરસાદ
હમ હમ. કાલે તો વાવાઝોડું પણ આવ્યું હતું.
હા વાવાઝોડું કાલે આપજો તું હમ.
કોણ હતો?
હા ઘણો પવન હતો.
હમ.
ઓકે.
કાલે એક જગ્યા અમે ગયેલા હતા ને, બેનર કરવા માટે ચીખલી, ત્યાં તો જો પવન સાથે આવે એટલે તો પછી બરાબર કામ પણ નહી થયું.
હમ હમ હમ, ગણો પવનો હતો ગણો પવનો હતો.
હમ ગાડી પણ બાઈક તો હા બાઈક ચલાવીએ તો પણ સ્પીડ ઓછી રાખીને ચલાવ પડ
એને જ ચલાવું પડે હા, પવન ના લીધે.
હમ બાઈક
હમ હ હ હ હ હા, ઓકે.
આપડા થી સ્લીપ થઈ જાય એમ.
હમ હમ.
સારું તમે કાલે આવજો આ બાજુ આવનું તો.
ચોક્કસ ચોક્કસ.
ચાલો ગુડ નાઈટ બાય.
હા ચાલો ગુડ નાઇટ બાય ચાલો.